હલો.
હલો.
કેમ છો?
મજા તું કેમ છો?
બસ મજામાં હ શું કરતી હતી તું?
કઈ નહી બસ રસોઈ બનાવતી હતી.
હા હું અહીં રસોઈ બનાવતી હતી તું શું બનાવીશ આજે રસોઈમાં?
એજ તો નક્કી કરવું છુ યાર રોજ એજ માથાકૂટ કે શું બનાવવું.
હા અમે તો આજે જો પાઉભાજી બનાવવાના છીએ રોજ રોજ તો પછી બનાવવું શું કંટાળો આવે રોજ રોજ તો.
હા એજ ને. હું પણ પાવભાજી નું જ વિચારતી હતી.
હા અમે પાઉભાજી બનાવશું જો કાલે પાણી પુડી બનાયવી તી એના આગલે દિવસે આલુ પરોઠા બનાયવા તા. હવે આજે પાઉભાજી બનાવશું રોજ રોજ ખાવું શું એજ વિચાર આવે બપોરે તો વાંધો ના આવે રાત પડે ને તો એમ થાય કે શું જમવાનું બનાવશું આજે વરી શું જમવાનું બનાવશું રોજ રાતની એક જ વિષય હોય. કે શું જમવાનું બનાવશ.
હા એજ ને અમારે પણ એજ હોય. બપોરનું તો ફિક્સ હોય કે દાર પાચ શાક રોટલી પણ રાતનું તો નક્કી જ ના હોય કઈ.
હા એટલે જને એમ થાય કે રોજ રાતે બનાવુય શું વળી.
હા એજ ને પાછા અત્યારે પાઉભાજી બનાવવા માટે પણ એમાં શાકભાજી કેવું કઈ સારું નહી આવતું ઓર્ગેનિક.
હા હા એજ વાત છે ને અત્યારે બધું દવા વાળું આવે.
હા એજ ને એટલે તો શાકભાજી ખાવામાં પણ વિચાર કરવો પડે આપડે એમ કઈ કે પૌષ્ટિક ખોરાક પૌષ્ટિક ખોરાક એમાં પણ વિચારવું પડે.
હા હા એજ વાત છે ને અત્યારે તો બધુંસાવ એવું થઈ ગયું છે ને કે શું કઉું તને.
હા એજ ને.
હમ્મ. મારી બેન તો છે ને એને જો પૂછય ને કે તારે શું ખાવું છે તો એની તો એક જ ડિમાન્ડ હોય કા હું આલુ પરોઠા ખાઈશ ને કા પુડલા ખાઈશ હવે રોજ આલુ પરોઠાને પુડલા રાતે કોને ભાવે.
હા એ જ ને લોટ વાળું તો અમેય ના ભાવે લોટ લોટ લાગે.
હા એટલે જ ને એના તો રોજ રાતે કા પુડલા જોય ને કા આલુ પરોઠા જોઈ હવે રોજ રાતે પુડલા ને આલુ પરોઠા બીજું કોઈ ના ખાય એના સિવાય ઘરમાં.
હા પણ રોજતો એકને એક વસ્તુ આવેે પણ નહી
હા એટલે જ ને ને બીજી છેને એમકે કે મારે ચા ભેગું ખાવું એને ચા સિવાય કઈ ના ચાલે
હા પણ એ તો હવે બધાની અલગ અલગ ચોઇસ હોય ને આપણે એમ કઈ કે શાકભાજી ખાતા નથી ખાતા નથી પણ જે ખાય છે એને કઈ વળતું નથી દવાવાળું હોય એટલે
હા તો જ ને અત્યારે આ જમાનામાં કઈ સારું આવતું જ નથી
હા ઇને ઘરે ઉગાણીએ તો થાય.
હા તો થાય હ આપણે બે ખેતી ચાલુ કરી દે
હા પણ એમ હા હા એ ઓર્ગેનિક બને
હા એટલે પણ તોય થોડી ઘણી દવા તો બધા નાખવી પડે એમને એમ તો અત્યારે કઈ થાતુંય નથી કેમકે વાતાવરણ એવું થઈ ગયું અતિશય ગરમી પડે વરસાદ આપડી સાઈડ ઓછો પડે પાછો પછી જમીન એવી હોવી જો ફળદરૂપ તો થાય નકર તો કઈ ન થાય અત્યારે
આઈજને ત્યારે જો કેરી ની સિઝન છેય તો કેરી એ દવા વાળી આવે બધી સવ
હ એમાંય અમુક તો હાવ હાવ કાર્બન વાળી હોય ખાવાય ખાવાય લઈને એટલે આપડે એમ થાય કે ઓહો આ પેટમાં શું ખાઈ લીધું ગરમ ગરમ
હા એજ ને એક અમે અમે લોકો તાલાના ગીર જાયને તો ત્યાંથી લઈ આવીએ
અમેતો આ આ વખતે કેરી ખાધી જ
હા અમે પણ બહુ ઓછી ખાધી છે.
હા અમે કેરી ખાધી જ નથી આ વખતે અમે એક કે બે વાર આખા ઉનાળામાં ખાધી હશે હવે તો ઉનાળો પૂરો થવા આવ્યો અમે ખાધી જ નથી એકય વખત
હા એજને
દર વખતે બહુ ખાતા પણ હવે આ વખતે તો ખાધીય નથી
હા પણ હવે કેવી રીતે ભાવે પણ નહી
હા એટલે જ ને બહુ ઓલી થઈ ગઈ હવે તો હાવ ગરમ આવી જાય
હા.
અત્યારે દવા વગરનું કઈ આવતું નથી
હા ઈ તો મોટો વાંધો છે જ્યા જેમાં જોઈ એમાં ઓર્ગેનિક નથી ઓર્ગેનિક નથી દવા વાળું છે દવા વાળું છે
હા એટલે અત્યારે તો બધુંય દવા વાળું જ આવે શું દવા વગરનું આવે છે એ કેને તું મને
હા આપડે એમ થાય કે લીલા શાકભાજી ખાઈએ.
અત્યારે કઈ આવતું જ નથી એવું.
હા એજ ને.
અત્યારે તો બધુંય દવા વાળું છે દવા વાળું છે. એ એ એક વાર તો કેવું થયું અમે બાર રેસ્ટોરન્ટમાં જમવા ગયા રેસ્ટોરન્ટમાં એટલે કે ધાબા જેવું હતું આમ. નાનકડો ધાબો હતો. એમાં અમે જમવા ગયા ને તો અમે શું આ દાલ ફ્રાયમાં મંગાઈ વીતી. ને ભાત. ને રોટલી ને વધારેલો રોટલો આવેને. કેમ કે ઈ બધું એમાં બઉ મળે.
હા.
હા તો વઘારેલો રોટલો નહી મગાવ્યું તું તેમાં વઘારેલો રોટલો આવ્યો ને તો એમાં જેને અંદર કરોડિયો પડડ્યો હતો.
હ હા.
હવે આ જોઈને બારે ખાવાનું મન ન થાય કય. અલે ના હોય અમુક જગ્યાએ. સારું હોય ને અમુક જગ્યાએ તો સાવ ખરાબ ઓલલા.
ખુલ્લું રસળું હોય ને ત્યાં જમય ઇજ હોટલ મા જમય. કે આપડે દેખાતું હોય કે અંદર હમ્મ. છે હા શું હાલે છે રસોડામાં.
કઈ વાક ના હોય આપણે કઈ કરોડિયા વાળું ખાવાનું દેતા ના હોય પણ આ તો ભૂલથી આવીને ક્યાંક પડી ગય આપણા કિચન માંય પડી જાય આપડું ધ્યાન ના હોય તો.
હા એ તો છે. પણ તો એ થોડું હાયગેનિક રાખે ને
હા તો વાંધો ન આવે. અત્યારે તો બારે હોટલોમાં એવા થાય ગયા બહુ જૂના શાક પૈડા હોય પનીર બહાર ખરાબ હોય.
બનાવેલું પયડુ હોય એ ગરમ કરી ને દઈ દે.
હા એટલે જ ને અત્યારે એઈ જ વાંધો પડે બધો.
હા પણ ઈ લોકોને પણ શું કરે આટલી બધી ગરદી હોય તો એ લોકોને પોહચવું તો ખરી ને બનાવવા બેસે તો તો કેટલો ટાઈમ લાગી.
હા એઈજ વાત છે, ને સાચી વાત છે. પણ તો ઈ લોકોને આગલા દિવસ ન જવા દેવું જોઈ પછી હવે કોઈ ખાઈને બીમાર પડે તો બીજી વાર થોડું કોઈને ત્યાં જવાનું છે.
હા એ તો છે હ વાત સાચી.
એટલે જ ને એને થોડુંક એ લોકો તો અમે એમાંથી કમાતા જ હોય વધારે એનો મુનાફો જ હોય.
હા.
અ એ જવા દે ને તો કોઈની તબિયત ખરાબ ના થાય બીજું કઈ નઈ.
હા પણ એ લોકો તો હવે શું કરતા હોય કોઈને ખબર. આમ અમે તો બધે બપર ના શાક વાધું હોય મે રાતે જવા નઈ ખાઈ જ નહી.
હા ના ર ના અત્યારે ખવાય એક તો પાછી ગરમી આવી પડે, ગરમીમાં તો ખાલી આપડે બપોરની ભૂલથી રોટલી પડી હોય તો, ચીકણી થઈ જાય રાત થાય તો તો.
હા એજ ને અમે બપાર ને જેટલું ખાવું હોય એટલું જ કરીએ વધારે કરી
હા મહારજ જો કોકવાર એક બે રોટલી પલી વ તો, એસી ચાલુ કરીને સુતા હોય ને તો એસી માં ડબરો રાખી દે, એટલે શું એસી માં વાંધો ના પડે.
હા. અમે તો રોટલી વધા કાગળ ને આપ આપી દ.
હા તો ગરમી એવી રહી ને ચીકણી થઈ જાય રોટલી એ.
હા એ જને. પછી આ વખતે ગરમી એ બહુ વધી ગઈ છે એટલે એ ક શાકભાજી કે કઈ સારું નહી આવતું.
હા એટલે જ ને, અત્યારે તો એ કઈ શાક જોવા ન મળતા ભીંડાને ગુવારા જોવા મળે છે બધી જગ્યા એ શાક
અરે હા પરમ દિવસે જ હું માર્કેટ ગઈ હતી મેં કીધું કે કઈક, લીલા શાકભાજી મળે ને આ ભાજી ને એવું બધું, તો લઈ લઉ બનાવવા માટે કે રોજ રોજ શું બનાવવું, રોજ રોજ બટેકા ખાવા.
હા હા. ના ના અત્યારે કઈ સારું જ નથી આપત એમાંય ટમેટા ને, એ તો સીઠીક સારા ગાજર ને કાકડી તો ક્યાંય જોવા જ નથી મળતા સાર.
હા લ એક જાને એમ કે લુપ્ત થઈ ગયા છે દુનિયામાં.
અત્યારે ના આવેને સીઝન નથી ને પાછો ભાવ વધારે છે ને, એટલે પછી કોઈ લેતુંય નથી કે વરી બગડી જાય કોઈ લેવા ના આવે ને એમ.
હા એઈ ને ને ઉનાળામાં તરબૂજ સારા નથી આવતા, હ તો આખો ઉનાળામાં એક જ વાર તરબૂજ ખાતા છે નહીતર તો હું પેલા રોજ રોજ તરબૂજ ખાતી. ખંંદળમાં એક વાર જ ખાતા છે.
અત્યારે તરબૂજમાં એ બધા માં ભેરસે રામીની દવા પાકીને મોટું કરી લ પકાવી લેએ લાલ કરી લએ.
હા એજ ને, જોવા જ નથી મહિલા મને તો કરવું જ.
હા ઇન્જેકશન મારીને કરી નાખે બધામાં અત્યારે તો.
હા એજ તો છે હ અત્યારે.
અત્યારે તો બધું સાવ આવી જ નહી તો થાય ગઈ.
હા પણ નહી તો પછી ઉગે નહી શાકભાજી કે કઈ એટલે ધ્યાન આવું જ કરવું પડે.
હા એટલે અત્યારે એવી જમીન ફળદૃપ ના રહી ને.
હા પાછું વરસાદને એ સરખું નથી થતું ને.
આપડી સાઈડ વરસાદ ના થાય, ને જ્યાં થાય ત્યાં અવડું થાય કે સુનામી આવી જાય એવો વરસાદ થાય.
હા એ જ ને યા આ ગાંઠા જ ન સારું ઉગતું હોય તો એ બધું ડૂબી જાય.
હા હા.
એટલે જ પછી ભાવ ને એ બધા વધે છે ને આ દવા વાળું ને બધું બને છે.
હા બોલ બીજું.
કઈ નહી બસ જો હવે હું પાઉભાજી બનાવી લઉં તું પણ બનાવી લે.
હા પછી વાત કરશું ચાલ બાઈ.
હા બાઈ